સુપ હાઉ છે.
હલો.
જય શ્રી કૃષ્ણ રાધે રાધે. શું કરો છો.
કઈ નઈ બેઠા ત તમે શું કરો છો.
મુકઈને કરરું બધા મજામાં.
સાલ છે.
ઓહ અમે શુંડપ તમને તમારે નડંદને તમને. મેસ ત લડંદાને ત તું લડાઈ કરશે.
હાલો.
હા.
આટલે હો તો રે હે ચતર કઈ કર પડવું છે.
સારું કોણસે તુમ પાસે હ.
તેમમજ.
તમારા જોડે કોઈ છે.
નાહી.
એવ. એને તો મારી મમ્મી કહેતાને મેં સુણ્યું તો એને લી એ પૂજે પછી બોલીશ.
નહી બોલે છે તી નામ એકે નહી બોલે છે છોટકી તો કદી કદી કામ વસે તો બોલે છે બાકી નહી બોલે છે છેી
હમ કઈ વાંધ ને નહી ભૂલતી સારું તમારે સુ ફોકટની માતા પડીને
હમ એટલે આમ તો આખો વખત મારી બુરાઈ એ જ કરે છે ફોન પે તો મારી બુરાયા કરે છે મમ્મી હમે બુરાયા કરે છે જે આટલા વખત બુરાઈ કરે છે
શું કેશ તમારી સાસો નુકસાથ
કાલે તો ખીચડી બનાવે છે અહીિયાં કેવાય તોમે નહી ખાય છે તો અહીંયા કહેવાય કે થામડા ધોણા થામડાં ધોણાં પડશે તો ખીચડી ન ખાયશ
કેમ
થંામડા ધોણા પડશે તો ખિચડી ન ખાઈ ન કે જે માવાથે માેક
તમે કેમ નહી ખાધી
આના સાબુદાણા એ બણાય છે ને
હમ
હા તો મને નહી પસંદ એટલે એને દોડે દોડે બનાવે છે મરચ બી નાખે છે મને પ નહી ખાય છે એમ કે છે એક થામડા ધોણા પડ જડીને ખા
આમ બોલો
હમ એટલે રોજ તો કઈ ઓ તો થોડી દોરી છે હું જ દોરું છું ને રો
હમ તો તમે કલે નહી જ વાસંદ ગસે
કે્યા
તમેને ગસે તો કાલે વાસ
ઘસ્યા ત ને રોજ કસું છું પણ મને ન ખાઈ ને એટલે હું મહિના આઈથી કમરા મયને કમરા થી આઈથી ને તો અહિયાં કેવા છે હજુ તોમેં તો ધોયા કોની છે ધોતી રહી છે એસા સમાધ
તમે પણ પસે ન ધોયા
આા તો મેં ધોયાય નહ છે એટલે એઈમ કેજો ને બા ભાદ હણા એ નહી ધોયા છે
અછ કોણ
હમ પછ ઓનામાં સાસુમાં ધયા છે બુલાવે છે ચાય બનાવી દે છે બ ચાય બનાવીને બલાવી છે
અ તમારે બરત સો ને કાના ઉપવાસ તો ને
હમ
ઓકેણ સુખાલ ઓફ
કાલે ને સોમવારનો છેને
ઓર કેના તો
ના ઓર કે ન તો
તમાામરે તને
ના મારે ન થ મારે સાસુ સાસુ મારે થું
હ
અ લડાઈકા તોું નાભા તોું
મે કાલે ત તેરે તમારા માસી સાસુ ના હે
હમ
ક ક એને સામળ ક તેને
હા અહિયાંયા તો આવવાનો પતોય નથી છે
એને એને બિદાય દ કરીને પછી આપશે ને
આપણે રોલી રોટલી બટલી બનાવીને ખાઈને તામડા ધોઈને હોય જાય.
હમ આવું ભલે ના.
આપમને કંઈ કરવાનું છે.
ક્યા ગામ ન શું નામ છે.
તીન
અર માસે શશું રહે છે ત્યાં
અચછા ડુંગલા
હ હા હા હા હા હા હા.
તમે ભૂલ ગયા છો કે‌.
હમ‌.
તમે ભૂલ ગયા છો કે.
ના. અને.
એટલે મને ટાસ્ક બી નહી બતાવયો છે.
હમ.
એટલે મને અતરું કરે છે તો ટાસ્ક બી નહી બતાય છે.
બલ
હમ.
હા તો મા એ નોની નણંદની કર
હા નાની નરમ નું કર ન અને ભીજવાળ નું કર. તોણને મને કરી છે તો તમે નેમ બતાવ્યું છે.
હમ્ એ થાયગ પૂરો
હમ.
પૂરો થઈ ગયો.
નહી પતો છેના
નાની ન વાત કરતી હોય ને તમને ખબર છે.
એટલે વાત કરવા વા કોઈ હે નથી ના કેની વાત કરશ.
હમ. એને બે કરશે આપ સમાં એકબીજાને બે કરશે એકબીજાને.
હા.
હમ
ના કોપી મે લિખી લિખી જોવે છે. હા ના અને આઈડી ખોલીને ભજેને કરી છે.
ઓ વાદશે આ તો અને તમારે ત્યાં વાળી નને તો મારે કીધું તું ફોન અને મેં એને કીધું હતું.
હા.
હ ઓર કેને કર કોણ છ છ લગાશે
હ હમ
એને હિન્દી આવશે છેસ લગ છે.
હમ ના કપી મે દ લખીને બોલે છે. અટલે ર છે ના હ અટલેથી ના કોપીમાં લકન ભાજા બોલે છે.
હમ
ન કે જે મને હણે હોણે ન બાત કરતી ગુજરાતી મે બાત કરે કર. કે છે કે મનમે તો બાટા ભરે લગા છે ને ગંગામે ના આવે છે. એમી માતા કર છે મને હુન
તમારી નાની નળન શું
બેઈ બેઈ વાત કરે છે ને તો મુ જાવુ ને ભાડે તો એમ કેવા છે કે મનમે તો બારટા ભર્યા લાગે છે એ વાત આપ બાત કરે છે ને ને બાત કરેને એમ કેવાય તો મને સાબ પડી છે ને ખબર છે.
અચ્છા
પછ પછ તો દાંત કાઢે વાત કરીને પાસે દાંત કાઢે જાણે હું કરું છું અમે
એવું નહી ચાલુ છે. એવું કરવાનું સારું નઈ છે.
અહયા કેવાય છે કે વંટ ખાવે તો મારે કેમ છે એ
હમ
તો હું બોલું છું જાઉન તો જાઉ એના ઘરે કની જા હ ભાઈ તો ભાઈ જઈ આય છે મારે કઈ કામ છે.
હમ
તો ભાઈને તો હા ભાઈ જાય મારું કઈ કામ છે અયારે મારું બોલે નથી તો મારે કઈ જામ છે. એના ભાઈને થોડી ને કેરું છે તમે નહી જાણ
ભાઈ જાઉ તમેને પૂછો કામ છે.
હું ન આવ છું મારે કઈ ખંશે
કઈ પતો કઈ થાય કે છે અહીંયા કેવા છે કે મારા ભાઈનેમાં લારે રવા જતા પાણે ખટે નથી છે એમ કેવે છે મને
હ તમારે ખટીને તમારે શું કરવાનું ભાઈ બહેન તો લારે હોય ને તો સારું લાગ છે.
આવે છે કે એમ કેવા છે એ ઉભા હતા તો એમ કેવા છે. આપી તરણ જણ ગુમા ચાલા છે. પછી મારા સાસુ માં કેવા છે નહી તમે તીને જાઓ તો પછી મારા પછી કઈ નથી તો મેં તો કઈ કેવાય નથી છું મેં તો કઈ કેય નથી
ના કાલે તો કાલે તો નહી નહી દો દન પેલા આઈથી ન પેલા આઈથી ના મેં તો કઈ કેય્યું નને ભલે તીને જો ને મારે શું છે. ભલે તીને જ આવને મારે શું છે. કીધી છે કઈપત હ તો યાદ કોની રેવે છે.
સુુંશાક વણવાનું તમારે
દાલ બનાવું ચાવલ દાલ ભાત બનાવું છું
કાલભત બનાવનું
હ લાલ ભાત બને
રોટલી
હમ રોટલી થોડી રોટલી બનાઓ દાલ લ થોડાસા આથ બના દઉ આટલે ભણાવું તો નાટક કરે છે ભણાવું તો નાટક કરે છે.
નાટક કરે તો આમ કવાનું નાટક કરે ના ક આ એવું શાક બનાય એવું દાાલ બનાય કમ કેવા રોટલી મુું બનાઈ વુ શાક તો બના છે. એનું બધું કાપીને આપી હતું બધું મસાલું કરીને આપી તું તમે ચોક લખ તો કઈ દો
કાલે વેલણ કટાઈ સજ કાલે વલણ કટાઈ સબ્જી બનાાવો ને એમ કે જે એ બે છે તોું કેટલું સાક હહી જોઈ છે બનાવને
તમારે સાસુ એને કઈ નહ કતી સ આસુ કને કતી હ ને
હા આટલે અનારી છોકરી એને કેવી કઈ છે
હમ
મારા સામને તો કેવી છે
શ કેવાય
આટલે ઠા ખાઈ ખાઈને ભેળકા દેતો સાસુ માં મને કે છે ધીરેક મને કર છે રેવા દે ઓઠલે માજ ન બંગ કોરો મા થામડાયના ખાઈ ખાઈને રોજ પેળા ક દે છે એક બી બાર ના જોવે સાસુમા કેવાય ધીરે ક આઈન કે રહેવા દે છે હું માજ લે કછ ન કરે હમું મા રાખું ન મા મા બીા ને છુ મારો
આ તમારે સાસુ નને કેવીીતે તમારે શું કરવાનું આ કરે તો કરવા દ
હમ
સારુંના
હમ ઠીક છે
હમ ઠીકના દસ મ થ હ